હલો
કેમ છો મજામાં? હલો
કેમ છો મજામાં તમે પણ?
હા મજામાં. જમી લીધું?
હા બસ જમી લીધું તમે?
બસ જમી લીધું આ સુવાની તૈયારી પણ મને એવું થયું કે લાય બપોરે કદાચ ફ્રી હશો તમે? તો ફોન કરું.
ફ્રીજ છું, ફ્રીજ છું બોલો બોલો શું કો છો કાઈ નવા જુની?
હા વિચારુ કેટલા દિવસથી આપણે બધા મળ્યા નથી તો મેં કીધું કઈ ક્યાંક ફરવા જવાનો પ્લાન. કરીએ.
હા હહ સાચી વાત છે. મારે બી હું બી કેટલા દિવસથી બાર જ નથી ગઈ ક્યાંય.
ક્યાંક ફાર્મ હાઉસ હોય કે ક્યાંક પિકનિક પોટ એવું હોય કે જ્યાં ફરવા જવાતું હોય તો મેં કીધું પેલા તમારી જોડે વાત કરું પછી આપડા ગ્રુપમાં મેસેજ નાખ ખી કે કોણ કોણ જવું છે. ક્યારે જવું છે. મેં કીધું પેલા તમને પૂ છું આમ એવી જગ્યાએ જઈએ ને કે જ્યાં બધું હોય ગેમ રમવાનું હોય બો ક્સ ક્રિકેટ હોય બેડ મિન્ટન હોય, એવું બધું રમવાનું હોય પછી સ્વિમિંગ પુલ હોય, હોમ થિયેટર જેવું હોય મુવીનો ને એવો પછી ઓલુ ક્લબ જેવું બી હોય ને ટેનિસ, ચેસ એ બધું રમવું હોય પૂલ અને બાર રમવું હોય તો બેડમિન્ટન બોક્સ ને આવું બધું હોય તો મેં કીધું એવી કોક જગ્યા જોઈએ. અને ઓમ ક્યાંક ફરવા જઈએ તમે ફ્રી છો? તમારે ક્યારે રજાઓ આવે છે?
હું ફ્રીજ છું, મારે દેખો ને મેં પંદર તારીખે રજા લીધી છે. ઓફિસમાંથી એમને અને સોળ તારીખે તો રથયાત્રાની રજા આવે જ છે તો આપણેે બે દિવસ પ્લાન કરી શકીએ.
હહ એ વાત તમેં સાચી કીધી એતો મને ધ્યાન જ નતું. કે સોળે રજા મૂકશે. હહ એ બાને બધાને રજા મળે અને એવું કરાય પંદરે લઈ લે તો બે દિવસ જવાય.
હહ અને જો બધાને શેટ ના થતું હોય તો પછી શુક્રવાર નઈ ને પછી શનિ રવિ આવે છે.
હા એ વાત બી સાચી છે કે શનિ રવિ બી છે એ મેં છે ને બહુ બધાં રિસોર્ટ જોયા છે. અંબિકા પછી રાધે ઉપવન, કેન્સીલા આમ બહુ બધા રિસોર્ટો જોયા. પછી હંડ્રેડ એકર્સને એવું બધું જોયું છ પણ મેં કીધું તમને પૂછું તમને કોઈ ખબર હોય કે ક્યાં જવાય.
હા બરોબર છે. અમારે ત્યાં છે ને એક નજીકમાં છે. અ વાતરેખા કરીને રિસોર્ટ છે.
ઓકે
તમે સાંભળ્યું હો તો ત્યાં બધા છે ને બધું પ્રી-વેડિંગની શૂટિંગ વધારે કરાવે છે.
હા મેં નામ તો સાંભળ્યું છે. ત્યાં આગળ બધું છે?
હા, ત્યાં છે ને ફોટો શૂટિંગનું બી બો વધારે છે, પછી સ્વિમિંગ પુલ છે. પછી ગેમ સ્પોર્ટ્સ જે હોય એ બધું જ છે ત્યાં.
ઓકે.
હા, પણ ત્યાં છે ને પણ ત્યાં છે ને મને એડવેન્ વેન્ચર ઓછું લાગે છે બીજા બધા રિસોર્ટ કરતા. તો આપડે બીજા બે ત્રણ જોઈએ ઓનલાઈન કે કેવી રીતના સારા સારા મળે છે, શું શું અંદર બધું ઇન્કલુડેડ હોય છે.
હા, એ વાત સાચી છે.
હા, તો તમે બી જુઓ હું બી જોવ અને પછી આપડે ફાઈનલ કરીએ કે ક્યાં જવું છે પછી બધાને આગળ વાત કરીએ. કોણ કોણ આવા માટે તૈયાર થાય છે, કેટલું બજેટ હોય છે.
હા, એ વાત તમારી સાચી છે, એટલે મેં હું એજ જોતી તી કે જ્યાં બધું હોય, આમ આપણને થોડુંક ઓફિસ વર્ક હોય તો આમ રેસ્ટ જેવું લાગે એટલે રેસ્ટ ટ બી હોય, થોડું આરામ બી કરી શકીએ, પછી આવું ફરવા કરવાનું હોય
હા, હા, બરોબર છે.
પ્લે એરિયા હોય, સ્વિમિંગ પુલ હોય, રેસ્ટોરન્ટ હોય. પણ આમાં શું પછી બધાનું આપડે હ ઓલું બી જોવું પડે બજેટ કે કેટલું થાય છે કે
હા, હા, એજ વાત છે ને કેમકે પછી આપડે કોઈને બી કોઈ વસ્તુ માટે આપડે ફોર્સ તો કરી ના શકીએ.
હમ્મ, હા એ છે.
એટલેજ ને તમે કોઈ રિસોર્ટ ગયા હોય તો તમને આઈડિયા હોય તો આપડે ત્યાં ફરી જઈ આઈ.
એટલે હું છે, ને હમણાં વર્ષ બે વર્ષ પેલા ગ્રીનવુડ રિસોર્ટમાં ગઈ અહિયાં વૈષ્ણોદેવી સર્કલ બાજુ આવે છે. પણ ત્યાં એટલું બધું નતું, મતલબ તમારે કે રૂમ હતા, એડવેન્ચર એવું નતું અને ગેમ્સ નથી એટલી બધી, એક્ટિવિટી નથી. ખાલી તમારે આરામ કરવું હોય, નોર્મલ ફોટોગ્રાફી કરવી હોય, સ્વિમિંગ પુલ હતું એવું હતું અને નાનું તળાવ જેવું હતું, એમાં મોટિંગ હતું.
બરોબર છે, એટલે આપણને એટલું બધું એક્સપ્લોર કરવા ના મળે.
હા, એટલું બધું એક્સપ્લોર કરવા ના મળે એટલે પછી કાતો કેવું થાય આપડે બહાર જવું પડે દૂર એક દિવસ ને એમાં બે ત્રણ દિવસ ક્યાંક કે જ્યાં બધું ફરવાનું આવતું હોય. જેમકે છે ને અહિયા નળ સરોવર બાજુ છે, ને કેન્સેલે કરીને છે.
બરોબર.
એની પ્રોપર્ટી છે ને બોજ મોટી છે. તો એમાં વિલા જેવું હોય છે. અલગ અલગ ટુ બી એચ કે, થ્રી બી એચ કે,
એવા અલગ અલગ વીલા હોય છે, તો મેં કીધું કે આપડે એમ બી જો હોટલ ના રૂમ લઈએ, તો ખર્ચો વધીજ જવાનો બે થી ત્રણ રૂમ પાછી હોટલમાં એવું હોય કે રૂમમાં ચાર જણ થી વધારે મેક્સિમમ હોય. ચાર જણથી વધારે અલાઉડ ના હોય.
હા, એ તો મને આઈડિયા છે, એ વસ્તુનો
હા, રાત્રે બધા અલગ અલગ રૂમમાં જ જવાનું હોય. તો શું મજા આવે એના કરતા એક વિલા જેવું લઈ લઈએ. કે કોમન બધા ભેગા જ હોય એક વિલામાં, ઉપર નીચે બે માળનો હોય ને એવો વિલા લઈ લેવાય. એમાં રૂમ બી આવે, નીચેના વિલામાં થ્રી ત્રણ રૂમ વાળું હતું, ઉપરનું વિલા બી ત્રણ રૂમ વાળું હતું. તો આટલા બધા રૂમ બી મળે અને બધા ભેગા હોય એક જ વિલામાં. તો ભળે ને મળીને જાતેતે જમવાનું બનાવીએ બધા ભેગા
હા હા તો તું સેલ્ફ કુકિંગ નુ ઓપ્શન બી બધા રિસોર્ટમાં.
હા પછી મૂવી બુવી લગાઈને જોઈ પછી રાત તા, એ બધું રમવું હોય તો, હા અને કેવું કે વિલા બુક કરીએને તો આપણને છે, ને પર્સનલ પુલ મળી જાય સ્વિમિંગ પેલા આપડે અંદર જ અપે છે, પેલું કોમન માં કોણ આવતું હોય કોણ જતું હોય કેવું હોય. હાઈજીન ના હોય થોડું, તો આમાં આપણને આપણનો પર્સનલ એ બી મળી જાય, એટલે આપડે જયારે જવું ત્યારે સ્વિમિંગ બી કરી શકીએ. કે પછી આપણને જે પુલ વાળો એરિયા છે, ને એ થોડો ખુલ્લો એરિયા મળે. હ આપડે આજે વિલા બુક કર્યો ને વિલામાં જ થોડો બહાર ખુલ્લું એરીયા મળે. તો આપડે બેડમિન્ટન રમવું હોય તો આપડે પર્સનલ બેડમિન્ટન રમી શ કીએ, ક્રિકેટ રમી શકીએ.
હા સત્ય તો બોક્સ ક્રિકેટના બી અમ ઓપ્શન અવેલેબલ હોય છે, હે ને રિસોર્ટની અંદર.
હા એટલે એ વાળા રિસોર્ટમાં કેવું છે બોક્સ ક્રિકેટ બી છે પછી ગોલ્ફ છે, તો એ બી બનાયેલું છે, કોમન કે ત્યાં જોઈને તમારે રમવું હોય તો એ બી રમી શકો. અને આપડે એવું બોક્સ ના રમવું હોય એમને એમ ખાલી નોર્મલ રમવું હોય. તો બસ આપણા વિલા ની બહાર જ જગ્યા આપેલી હોય આપણને. નાનું ગ્રાઉન્ડ જેવું, તો ઓપનમાં બી આપડે રમી શકીએ.
બરોબર છે, તો વાંધો નહી તમે જુઓ તમારી રીતે હું તો આવી શકીશ મને કોઈ વાંધો નથી.
પણ હું વિચારું છું કે કેટલું પર પર્સન બજેટ લઈને ચાલીએ ને તો બધાને હા પડે એમ બધા, રેડી થાય.
હમ્મ. હમ્મ આપડે જોવા જઈએ તો કેટલું આવે તમને આઈડિયા હોય તો તમે ગયેલા છો.
મારા ખ્યાલ થી પંદરસો બે હજાર તો આવે છે આમાં કેવું છે જમવાનું પણ ડીપેન્ડ થાય, હવે આપણેે જમવાનું બાર કરીએ છીએ હ. હા બ્રેકફાસ્ટ લંચ ડિનર. ત્રણે લઈએ છીએ કા તો પછી જેમ એમ કીધું આવું આવી રીતે જઈએ તો આપણે સેલ્ફ કુકિંગ જ કરતા હોય, તો પછી જમવાનો કોઈ ખર્ચો જ ના થાય આપણે જ આપણે જ બંને ટાઈમ બનાવી લઈએ તો.
હા બરોબર છે તો આપડે એવું કરીશું.
હા, એટલે એવું બી કરે કે આપડે બધા બનાવતા હોય એવું હોય ને. પણ એમાં પછી એક થોડો પ્રોબ્લેમ એ થાય આપડણે વાસણો બી લઈ જવા પડે ને બધી વસ્તુ લઈ જવી પડે. બધું લઇ જાઉં પડે જે ખાવું હોય ને એ બધું શાકભાજી નાસ્તા
એ જ નહી તો પછી આપણને એવું થાય. કે એક એક બાજુ એ વસ્તુ કરવાવામાં આપણને મજા આવી આવે ને એક બાજુ એવું થાય કે આપડે પછી કામ વધી જાય. આપડે ફરવા એન્જોય કરવા જ જતા હોય એને તો.
હા એટલે પછી એક
ને આપણેે એ વસ્તુ રેવા દઈએ એવું તો આપણે કોક ના ઘરે મળીશું ને ત્યારે કરી લઈશું. આપડે અત્યારે છે ને બજેટ પ્રમાણે જેટલી લંચ બ્રેકફાસ્ટ વાળું જે જે ઇન્ક્લુડ કરવાનું કેહેતા હોય. એવી રીતે થોડું કરી ને આપડે થોડોક પ્લાન બનાવીને એવો મેસેજ ગ્રુપમાં કરીએ. જોઈએ પછી કેટલા લોકો ફ્રી છે આવા માટે, પછી એ પ્રમાણે આપણે બુક આગળ કરાવી શકીએ.
હા એટલે કેવું બારસો પંદરસો માં પર પર્સન થતું હોયને તો
હા એટલો વાંધો ના આવે હ. તો બધા કરી શકે કેમ કે આપડા ગ્રુપમાં બધા જોબ કરવા વાળા જ છે.
અને એટલું તો થાય જ કારણ કે જવાનું આવાનો ખર્ચો પછી એ જે લંચ અને બ્રેક ખાસ લઈએ કા તો લંચ ડિનર લઈએ છે આપણે શું લઈએ એટલે એટલીસ્ટ ટુ ટાઈમ્સ તો જમવાનું બે ટાઈમ તો જમવાનું લઈએ ને હ અને પછી ત્યાંની બધી એક્ટિવિટી હોય પછી ત્યાં રોકાવાનું ગ્રેન્ટ હોય સ્ટીલ ચાર્જ હોય તો હજાર બારસો તો તો થઈ જાય
બરોબર છે
અને પછી એક્ટિવિટી જેને જે કરવી હોય એ પોત પોતાની રીતે કરે એવું રખાય
હા એ એમાં આપડે મજા બી આવે અને બધાના બજેટ પ્રમાણે થઈ પણ શકે
હમ્મ. અને આપડણે એક્ટિવિટી નો ખર્ચો ના કરવો હોય તોય ચાલે ભલે ને આપડણે દમ શરાર તંત્ર અંતાક્ષળી ને એઉ બધું રમીએ પતા એવું બધું આપણું પોતાનું હા અને આઉટડોરમાં આપણેે હા આપણી જોડે પોતાની જોડે હોય ફૂલ રેકેટ ને બોલ બેટ આપડે હોય તો આપડા જ લઈને જઈએ તો આપણે એક્ટિવિટી ના કોઈ ખર્ચા ના આપવા પડે
હા એ વાત સાચી છે તમારી
રહેવા આવા જવાનું
હા તે એક્સ્ટ્રા ખર્ચો આપડણે ના કરીએ તો બી આપણે એન્જોય કરી શકીએ
હા એટલે હું વિચારું છું હું એ રા કેસલેમાં વાત કરી જો કેટલું છે. પર પર્સન અને શનિ રવિ માં શું હોય છે.
કેવી રીતનું કે છે. ખાલી છે. કે નહી રજાઓ પ્રમાણે કે અત્યારે રજાઓ છે. તો બુકીગ બી વધારે હશે
હા હા એટલે જ પાછી શનિ રવિ હોય ને તો વધારે ભાવ હોય ચાલુ દિવસમાં ઓછા ભાવ હોય.
હા સાચી વાત છે. એટલે જ ને તમે પૂછી જુઓ પછી બજેટનું વધારે આવતું હોય તો આપડે પંદર સોળ તારીખ નું કરી દઈશું બરોબર.
ચોક્કસ તો હું તમને પૂછી ને એક બધું નક્કી કરીને ફોન કરું હેને ઓકે સારું ચાલો આવજો